હ હા જય શ્રી કૃષ્ણન હા હા હવે હમણાં જ અ અ અમે ગુજરાત અને અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ જઈ આવ્યા તો અ મુસાફરી‌ અ બસથી કે ટ્રેનથી એના વિશે આપણે વાત કરીએ
ઓકે જરૂર જરૂર
હા તમારું શું માનવું છે.
હવે આમ જો તો મને તો બંને મુસાફરી બઉ ગમે કારણ કે એનું કારણ એવું છે કે બસની જે સગવડ જે છે હા હા બસની જે સગવડ જે છે ને એમાં બસ ની સગવડ કેવું છે કે તમારે જે સ્થળે જવું હોય ઈ સ્થળ સુધી બસ પહોંચાડી શકે આપણને ટ્રેનમાં તમે જઈએ તો ટ્રેનમાં તને સ્ટેશન ટુ સ્ટેશન જે મેજર સ્ટેશન છે ત્યાં તમને ઉતારે પછી ત્યાંથી તમારે પછી સગવડ કરવી પડે આ એક અ જેને કે કે મોટો તફાવત છે અને બીજી વસ્તુ કેવી છે કે બસમાં પણ તમે પણ અનુભવ કર્યો હશે કે બસની અત્યારની કંડિશન તો ઘણી સારી થઈ ગઈ છે, પેલા તો બહુ જ ગંભીર પરિસ્થિતિ હતી સારી બસો નથી, અને એની લીધે માણસો એટલી બધી તકલીફ પડતી હતી, અને બસમાં કોઈ વોમિટ થાય આ થાય એ બધી બ તકલીફ આવતી. તો હવે એ બધું એલે છે જેને તકલીફ છે એને તકલીફ છે જ, પણ જેને જેને તકલીફ જેને આદત છેને વાંધો નથી પડે જેને તકલીફ છે એને કોઈ ગોળી ખાઈને બેસવું પડે બસમાં કેવી રીતે પછી સફર કરે છે, પણ કેવું છે કે એક વસ્તુ તો હું કહું કે ટ્રેનની મુસાફરીમાં મજા વધારે બસ કરતાં એટલા માટે છે કે ટ્રેનની મુસાફરીમાં તમને જે પર્ટિક્યુલર સ્થળ જે છે કે ટ્રેનની અંદર તમને, જે વસ્તુ સમજો કે પાણી, નાસ્તો આ છે તે છે એવાળા ફેરિયા લોકો આવી જ આવતા જતા હોય છે, સ્ટેશન ઉપર પણ તમે ઉતરીને થોડાક પગ લાંબા કરી શકો છો પર્ટિક્યુલર સ્ટેશન ઉપર જેટલા સ્ટેશન ચલાવે એમાં, બસમાં તમારે જે બસનો જે નિર્ધારિત સ્ટોપ હોય.
બરાબર હા હા હા મારું પણ એમ જ માનવું મારું પણ મત એ છે, કે ટ્રેનની મુસાફરી, જ્યારે તમારે લાંબા સમય સુધી જવાનું હોય તો ટ્રેનની મુસાફરી, આરામદાયક અને વધારે સુવિધાજનક છે, અને ખાસ કરીને વયસ્ક લોકો માટે, એ એ ટ્રેનની મુસાફરી વધારે સુવિધાજનક છે, કારણ કે એક જ જગ્યાએ બે એ સી રહેવું નથી, પડતું થોડું તમે હરીફરી શકો લોકો સાથે વાતચીત કરી શકો, અને એ ઉપરાંત મેન તો બાથરૂમની ને બધી સુવિધા હોય છે, એટલે એ સારું પડે છે. કે લાંબા સમય સુધી તમારે ઇવન આખી રાતની કે એકથી વધારે દિવસની મુસાફરી હોય, તો પણ તમને વાંધો ના આવે તમે જઈ શકો આરામથી બેસી શકો, સુઈ પણ શકો જ્યારે બસની મુસાફરીમાં શું કે તમારે સળંગ બેસી જ રહેવું પડે, હા પ્રાઇવેટ બસો હોય છે જે હવે સ્લીપર કોચ હવે જે ચાલુ થયા છે, લાંબી મુસાફરી માટે બસ માટે, કે સ્લીપર કોચ હોય છે, પણ મારો પોતાનો અનુભવ છે, કે એ એ સ્લીપર કોચની આપણે જો તુલના કરીએ, તો સ્લીપર કોચ કરતાં ટ્રેનની મુસાફરી વધારે સારી એવું મારું માનવું છે.
ખુબ ખુબ સો સોના ગવા સાચી છે મેં પણ આ એક અનુભવ લીધેલો છે. ખ એના કરતામ લે કે ટ્રેનની મુસાફરીને ટ્રેનની સ્લીપર ક્લાસમાં. વધારે મજા છે, અને માં વ્યવસ્થિત જવાનું ગમે આપ આપને, પણ આમાં શું થાય છે કે આમાં જે તમે જેમ કીધું બસમાં ભલે બસમાં પણ હવે નવી નવી બસો જે બહુ સારી ક્વલિટીની બસો આવવા લાગી છે, કે જે સુવિધાને ધ્યાન આપીને બનાવવામાં આવેલી છે, પણ એમાં કેવું છે કે જેમ તમે સાચી વાત કરી કે લોંગ જર્ની માટે પણ હું ભલે બસમાં ગમે તે જેવી સુવિધા કે છે, પણ એ પર્ટિક્યુલર રૂટ માટે જ સુવિધા હોય છે બધા રૂટ માટે સુવિધા નથી હોતી, તો એના કરતાં તો આપણી ટ્રેન સારી કા કે એ બધા જ રૂટ ટ્રેનની સુવિધા તમે સરખી જ રહેવાની છે. અને તમે જેમ કીધું એમ કે બધી જ સુવિધા ટ્રેનની અંદર પણ મળી શકે છે સંડાલ બાથરૂમ આ છે બધું સાથે હોય છે, અને હવે તો ચોખાઈ પણ બહુ જોવાય છે, પ્લસ હવે તો ગવર્મેન્ટ એવી પણ સુવિધા આપેલી છે કે તમે ટ્રેનમાં બેઠા બેઠા તમે કમ્પ્લેન કરો તો બીજા સ્ટેશન ઉપર
હા હા આ અનુભવ મેં કર્યો છે, એટલે મને ખબર છે હા. હા હા તમે ફરિયાદ કરો ફોન પરથી, અને તમારો સીટ નંબરને બધું વધેરે વગેરે તમે ફોન પર વાત કરો, અને તરત જ એ એકાદ કલાકની અંદર જ, એ તમારી તમારી જે સમસ્યા છે એ લોકો આવીને, એ તમારી જે સમસ્યા છે એનું નિવારણ કરે છે. એ એ તોમે અનુભવ કર્યો છે.
અને આ જે અનુભવ છે ને એની લીધે મને લાગે ટ્રેન્ડ ની મુસી મુસાફરી વધારે લોકોને જચે છે. કારણ કે બસમાં આવી સુવિધા નથી કમ્પ્લેનની કારણ કે બસમાં તમે કમ્પ્લેન કોને કરો.
મ બીજું એ પણ છે કે આમ જોવા જઈએ તો ભાડું બસ થી ટ્રેનની મુસાફરી ફરી ઘણી લાંબે લાંબા સમયની હોય એની સાથે સગવડ એમાં છે કે સેકન્ડ ક્લાસ છે સ્લીપર છે એસી એ બધા જે અલગ અલગ દરજ્જાઓ છે એમાં લોકોને જે રીતે અનુકૂળ હોય એ રીતે એ લોકો ટિકિટ ખરીદીને મુસાફરી કરી શકે છે જ્યારે બસ માટે એવો કોઈ પર્યાય છે જ નહીં કાં તો તમે એસટીની જે બસો છે એમાં જાઓ કાં તો પ્રાઇવેટમાં જાઓ
બરાબર છે સાચી વાત છે બહુ સાચી વાત
પણ અમુક જ ઠકાણે જતી હોય છે જેમકે અંતરિયાળ ગામમાં હોય અંદરના ભાગમાં અમુક ગામ ગામ સાથે એ હોતી જ નથી એટલે લોકોને જે રાજકીય સુવિધા હોય છે અમુક રાજ્ય રાજ્ય પર એના પર જ ભરોસો રાખવો પડે કારણ કે જે પ્રાઇવેટ હોય અમુક અમુક અમુક રસ્તાઓ સુધી જતી જ નથી અમુક અમુક ગામડાઓ સુધી જતી જ નથી એ લોકો મેન મેન જે હોય ત્યાં જ લોકોનો જે પ્રવાહ હોય લોકો આવતા જતા હોય એવા જ સ્થળે લઈ જાય જેમ કે કામનું સ્થળ છે કોઈ યાત્રાનું સ્થળ છે લઇક એવા એવા સ્થળે પણ જ્યા જ્યા અંદરના ભાગમાં લોકો રહેતા હોય એના માટે જે રાજ્ય પરિવહનની બસો હોય છે એ જ પહોંચી શકે છે
નાના બહુ સાચી વાત છે અને બીજું તેમ તમે કીધું એમ કે ગામની અંદર લોકોને એક સુવિધા એવી આદત પડી ગઈ હોય છે કે ઓ લોકો ક ને કે હાથ બતાવો અને બસ ઉભી રે એ એક સુવિધા એ લોકોને જોતી હોય છે તો આજે તમે રાજ્ય પરિવારની તમે જે વાત કરી એ લોકો એ સુવિધા આપે છે અને બસો એ લોકો એ રીતે ઊભી રાખે છે અને એ સ્થળે એ લોકો બસ ઊભી રાખે એટલે માણસ પોતાનો સામાન કાઢીને એના ઘર તરફ રવાના થઈ શકે છે ટ્રેનમાં એ સુવિધા તો થઈ જ ના શકે કારણ કે ટ્રેન તો જેમ આપણે વાત કરીએ એ એક સ્ટેશન ટુ સ્ટેશન સર જ હોય છે અને મુખ્ય સ્ટેશન પછી તમારે ત્યાંથી તમારે જાતે તમારી સુવિધા કરવી પડે છે પણ ટ્રેનની સુવિધા વધારે મારા ખાતે સારી બસ કરતા અને બસમાં હજી પણ આ લોકો સુધારી શક કે જો આપડે આ જેમ ટ્રેનમાં કમ્પ્લેનનુંું જેમ ચાલુ કરેલું છે જેવી રીતે બસવા પણ જો આવે તો મને લાગે કે ઘણા એમાં તફાવત અને સારો ફેર પડી શકે પણ હા તમે જેમ કીધું એમ કે સામાન્ય વર્ગ પછી થ્રી ટાયર એસી ટુ ટાયર એસી ફસ્ટ એસી આ જે ટિકિટ ન દરો છે ટન
હમ હા ખરેખર હા અને એને માટે મને લાગે છે કે મૂળભૂત વસ્તુ છે કે એ કે રસ્તાઓ આપણા જો ગામડાઓના શહેર ને સાથે જે જોડાતા રસ્તાઓ છે જેમ રાજ્યના રસ્તાઓ છે એમ અંદર ગામડાના રસ્તાઓ પણ જો એની એની સગવડ જો સારી થઈ જાય એ સારા રસ્તા થઈ જાય તો બસની મુસાફરી પણ મને લાગે છે કે અત્યારે છે એના કરતાં વધારે સારી બહેતર થઈ શકે છે
ના ના સાચી વાત છે તમારી અને અત્યારે ભલે આપડે ઘણા રસ્તા અલગ અલગ શહેરોમાં રસ્તા સારા છે એવું કહી રહ્યા છે ઘણી જગ્યાએ હવે ગવર્મેન્ટ પણ આ સમજી રહી છે કે ન રસ્તા સારા હશે તો લોકોને પણ સારું થશે અને રાજ્ય પરિવહન પણ જો સારું ચાલશે તો બધી રીતે ગવમેન્ટ પણ ફાયદો છે અને લોકોને પણ ફાયદો છે એટલે રસ્તાનું તો ધ્યાન આપી જ રહ્યા છે પણ એ વાત તમારી સાચી છે કે આ બહુ મુખ્ય મુદ્દો છે જે સરકારે બહુ વિચાર જોવા જેવો છે. અને જેમ ટ્રેનની આજે તમે જુઓ કે ભારતમાં ટ્રેનનો જે વિકાસ જે રીતે થઈ રહ્યો છે. એટલો જબરદસ્ત થઈ રહ્યો છે. કે એની સામે તમે જોવો કે જે આપડી રાજ્ય પરિવહનની બસો છે એમાં પણ ભલે સારો
સારુ એવુ બદલાવ આવી રહ્યો છે પણ એવો બદલવા નથી આવી રહ્યો જે જેવો આપડે. હા જેની આપડને આશા છે. એવો બદલાવ નથી આવ્યો.
એટલે એવી જા
હા અને બીજું એક ભાડા ભાડાની દ્રષ્ટિ ટીએ જોવા જઈએ. તો અમુક અમુક રાજ્યોમાં હજુ પણ સ્ત્રીઓ અને વયસ્ક લોકો માટે અ ભાડામાં પણ ફરક છે. જે ટ્રેનમાં પહેલાં હતું કે વયસ્ક લોકોને જે અ અ ઓછી ટિકિટમાં સિનિયર સિટીઝન માટે જે સુવિધા હતી. હવે આ કોવિડ પછીના સમયમાં એ રહ્યું જ નથી. જ્યારે અ રાજ્યોમાં અમુક મૂક રાજ્યોમાં હજુ પણ સ્ત્રી અને વયસ્ક લોકો માટે હજુ પણ ટિકિટના દરોમાં ફરક છે. એને કારણે પણ લોકો અ થોડી અ અસુવિધા છે. પણ બસમાં જવાનું એને એના એ એ જ કારણસર એ લોક લોકો પસંદ કરે છે. કારણ કે ટ્રેનમાં ઈ સુવી ઈ પ એ જે રાહતનો દર નથી ટિકિટના ભાડામાં. એટલે લોકો બસમાં જવાનું પસંદ
હા ઈ ઈ તમે બઉ સાચી વાત કરી. આ બ ખુબ મોટો તફાવત આજ છે. જેની કારણે લોકો હવે ધીરે તરફ બસ માં પણ વધારે વળી રહ્યા છે. કારણ કે જે તમે જેમ કીધું એમ કે લેડીઝ માટે ડિસ્કાઉન્ટ છે. સિનિયર સિટીઝનો ડિસ્કાઉન્ટ છે. એ બધી સુવિધા ટ્રેનમાં હવે બંધ કરી દીધી છે.
હા, હમ હા હા હા આશા રાખીએ કે આ આ આગળના પંદર-વીસ વર્ષમાં પણ એ સુવિધા બધાને માટે ઉપલબ્ધ થઈ જાય.
બસ સાચી વાત ચાલો. જય શ્રી કૃષ્ણ. આવજો.